બસ મજામાં, તમે કેમ છો?
બ બસ આ આજે બનાઈ ચ્યાર આવ કે લાય તમને ફોન કરું. છ અરછા અરછા કરીએ એટલે- હા હમણાં આપડે મળતા જ નથી એટલે હમ્મ અમ.
હા.
કંઈક વિચાર આવતો મને. હમ. તહેવારો વિશે આપણે ચર્ચા કરીશું આજે?
હલો.
હમ. તહેવારો વિશે ચર્ચા કરીશું?
હા કરીએ ચલોને, અમે બધા પરિવાર સાથે ઘરે ઉજવણી કરીશું આ વખતે તહેવારોની તો ઘર સાફ કરીશું રંગોળી બનાવીશું. અને સાંજે પૂજા કરીશું, તહેવારોમાં.
હમ. એ તો બધું આપડે દિવાળી પર જ કરીએ ને?
પણ હવે, ગણપતિ દાદાનું પણ આવશે ને પછી અમ નવરાત્રી આવશે.
હમ. તહેવારોમાં તો કેવી મજા આવે ને નવું નવું જમવાનું, પછી નવા નવા કપડાં પહેરવાના.
અરે નાઈ ઘઢ.
હા, મારી મમ્મી તો લાડુ ચ કલી, શક્કરપારણ બીજી બધી મીઠાઈઓને બધું બહુ બનાવશે.
હહ, તમાર મમ્મી એટલું બધું બનાવે છે એવું છે? હા .
હલો.
અમે તો મઠિયા
સુંવાળી બનાવીએ છીએ, પછી શક્કરપારા બનાવીએે છીએ, પછી પળ વાળી પુરી બનાવીએ છે.
એવું છે? તહેવાર સાચેમાં મ મજા દેવાય-
હા. એ તો છે જ પરિવાર સાથે જ તહેવાર મનાવવાની મજા એકલા તો ના ગમે આપણને હમ
હા, અને નવા કપડાં પહેરવાની મજા આવે કઈક હજુની.
હા હા.
ના, શોપિંગ તો હજી બાકી છે. તમારી થઈ ગઈ શોપિંગ? તું કરશો તમારો અવાજ બહુ કપાઈ રહ્યો છે. હલો.
અવાજ કપાય છે તમારો.
હલો.
હા, બોલો?
હા, બીજું
બીજું તો જોવ ને અમે કપડાંની હવે ખરીદી ચાલુ કરીશું. આ વખતે લગભગ એવી ઈચ્છા છે કે સુંદર મજાનો ડ્રેસ લઉ.
હા હા, એવું છે એમને?
હમ. તમે શું ખરીદી કરવાના છો?
હા, - હું તો ડ્રેસ અને સાડીઓ એવું બધું લેવું છે. મારી માટે મારી કઝિન છે એના માટે એ હા.
હમ, હમ.
હ
ખુબ સરસ, તહેવારોમાં ફોટા પાડવાની પણ બહુ મજા આવે, નઈ.
હ, નવા નવા કપડાં પહેરીને રોજ નવું મસ્ત તૈયાર થઈન ફોટા પાડવાના. અમે તો નવરાત્રીમાં પણ એટલા જ ફોટા પાડીએ છીએ.
હમ ગઈ વખત તમે સારી સારી પહેરી ત પણ ફોટા નતા મૂકી આ વખત મૂકજો ફોટા ભૂલજો નઈ.
ના ના મૂકીશ ને હા મને તો ગરબાનો બહુ શોખ છે નવરાત્રમાં બહુ રમ જઉ છું તો નવ દિવસ રે બદના કરીને પછી નવા નવા ચણિયા ચોળી પહેરીને રમવાનું મજા આવે ને
હમ, ચણિયાચોળી, ચોણી ની બી શોપિંગ કરવાના હશો ને આ વખતે.
હા, લેવાના છે ને ચણિયા ચોળી, આમ, તો હું લગભગ ઓલમોસ્ટ સીવડાવું જ છું ચણિયા ચોળી.
હવે જોઉં છું કે, તૈયાર સારા મળે તો લેવાની ઈચ્છા છે, હા.
હમ, અમારું પ્લાનિંગ એવું છે આ ખતે કે, સુરત જઈએ શોપિંગ કરવા માટે.
હ, મારે પણ જવું જ છે કે અમદાવાદ થી ક્યાંક મળે ને, તો હું લઇ આવું. ઓ એમ.
હમ, તમારે આવું હોય તો એવું હોય તો, આપણે પ્લાનિંગ કરીએ જોડે જઈએ સુરત. ત્યાંથી પછી લાવશું, આપણે ખરીદી કરીને.
હ, એવડું છે તો, સાથે જઈશું. પણ, મને તો હોળી નો તહેવાર પણ વધારે ગમે, ત્યાં ત્યારે પણ બધા. કેવાય, બીજા પર ગુલાલ છાંટે ને અ ઉત્તરાયણ પર પતંગ ચગાવવાની, આ બધા બધા તહેવાર એવા તો મને ઓલમોસ્ટ એટલા બધા ગમે છે ને. હ, ફેવરેટ તહેવાર તો દિવાળી જ છે, કેટલી મજા આવે.
મારો ફેવરેટ તો નવરાત્રી જ છે, મને બહુજ મજા આવે છે નવરાત્રિ માં.
હા, નહીં, નવ દિવસ તો મસ્ત જાગવાનું આખી રાત. તો અરે, ત્યાં તો સારી નવરાત્રી થતી હશે કેમ?
હા, અમારે તો બહુ મસ્ત, ઘરે પૂજા કરી ને પછી નવરાત્રીમાં જવાનું. રાત્રે ગરબા રમવાના ને, સવારે નાસ્તો કરીને પછી ઘરે આવવાનું.
ઓહ, એટલું બધું રમો છો તમે? હમ, તો પછી તમે સવારે જોબ પર જાઓ છો?
જોબ પર જઈએ, પણ થોડું ઘણું લેટ જવાનું, બે કલાક ની ઊંઘ લઈને, પછી જવાનું. સાંજે આવીને, પછી બે કલાક સુઈ જવાનું, પછી તૈયાર થઈ ને જવાનું.
હ, હા, બરાબર છે. બરાબર છે. હા. દિવાળી માં તો બધા અમારે તો અહિયાં એવું છે કે, બેસતા બેસતા બધા એકબીજા ઘરે જઈએ પછી ખાસું દેવ દિવાળી સુધી અમારું તો એજ ચાલતું હોય છે, જવા આવવાનું. નાસ્તા બનાવાના પછી ફાઈ કામ ચાલે, પછી બેસતા વર્ષથી ચા થાય તો દેવ દિવાળી સુધી એકબીજા ના ઘરે છે અમારે બસ
અમારે બી એવું જ હોય છે. કે અહીંયા આગળ બધું સાફ સફાઈ કરો, શોપિંગ કરો, ઘરે નાસ્તા બનાવો, છોકરાઓના કપડાં કપડા આ તે બધું પતાવી, પછી તે એવા રહી જાય. પછી તહેવાર ચાર દિવસ અહં હોય, અને પછી જઈએ મમ્મી-પપ્પાના ત્યાં ત્યાં વેકેશન કરીને, પછી પાછા આઈએ.
હમ, હા સાચી વાત છે નઈ, પણ હવે પહેલાના જે એવા તહેવાર ક્યાં રહ્યા છે. પેલા તો હા. પેલા તહેવાર માં કઈક અલગ મજા હતી, અત્યારે ખાલી ફોર્માલિટી નો તહેવાર થઈ ગયો છે, હવે બધા દૂર દૂર રહેતા હોય તો વિડીયો કોલ દ્વારા પણ આપણેે એમને શુભેચ્છા આપીએ, અને બસ ઘરે પતી ગયો, પેલા તો બહુ મજા આવતી, હું અમારા જમાનામાં તો ખરેખર એમ હમ્મ
પેલા તો પણ બધા ભેગા થતા મળતા જોડે તહેવાર ઉજવણી કરતા, અત્યારે તો વેકેશન પડે છે એટલે બધાને બસ ક્યાંક ને ક્યાંક ફરવા જતું રહેવાની ઈચ્છા હોય. ક્યાં તો કંઈક કઈક ને કંઈક બાર જતા રહેતા હોય છે, કોઈ અહિયાયા હોતું જ નથી તહેવારમાં મોસ્ટલી
હમ, સાચી વાત છે, પેલા તો બધું અલગ જ હતું. હ પણ આપડે આપડ બાળકોને આપણી સંસ્કૃતિ પણ શીખવી જરૂરી છે કે તહેવારમાં દરેક તહેવારની પાછળ છે ને એક કારણ હોય છે એ કારણ એ લોકો ને શીખવાડવું જોઈએ ને તમારું
હા હા સાચી વાત છે આપડા બાળકો આપ નહી શીખેએ અત્યારે એમને નહી ખબર હોય તો પછી એ આગળ શું જઈને શીખે શખવાના છે એમને જ નહી ખબર હોય કે આ તહેવાર ન હોય તહેવાર ન શું મતલબ છે તો પછી કોઈ મતલબ ન નહી ને
હમ્મ બધું તમે બાળકોને તમે સાથે બેસાડો બધા બોડીલો સાથે બેસો અને સમજાવ કે ભ આપણી સંસ્કૃતિમાં શું શું શું છે હમ્મ આમ તો અમે એવું જ કરીએ છીએ અમે બાળકની દરક તહેવાર નું મહત્વ સમજાયું ક્યા તહેવાર પાછળનું આ કારણ છે બધું બતાવીઈ દેવાનું મોબાઈલ તો અમારા ઘરમાં એલાઉડ છે પણ એક એવું ખબર છે એની લિમિટ પૂરતો હો જ પછી અમુક સમય માટે બંધ કરી દેવાનું
બરાબર છે સાચી વાત છે કે મોબાઈલ નો યુઝ કરો પણ એટલો બધો બી નહી કે પછી ફેમિલીનો ટાઈમ ફેમિલીને ટાઈમ ના આપો તમે આગળનું બીજું કઈ સંસ્કૃતિ વિશે ના જાણો એક ફેમિલીને બી આપણે ટાઈમ આપવું જરૂરી છેને
હમ્મ હમ્મ સાચી વાત છે અત્યાર તો હવે શું હવે દિવાળી આવશે એટલે બધા નવા કપડાં પહેરશે રીલ્સ બનાવશે અને રોજ નવા નવા ફોટોઝ આવશે મોબાઈલમાં હ એ બધું બધ જોવા મળે છે
હા એ તો છે જ ને
હમ્મ ટેકનોલોજી સારી વસ્તુ છે કે આટલી બધી આગળ છે એનાથી ઘણા બધા લ છેં પણ એટલું બધું પણ ના હોવું જોઈએ ને વધારે પડતું ઉવરમાં
હા એ તો છે કે ટેકનોલોજી પ્રમાણે આપણેે જોડે ચાલવું બી જોઈએ પણ પછી આપણે ટેકનોલોજી ના લીધે આપડું આપણું જે રન સહન છે જે આપણે સંસ્કૃતિ છે જે મર્યાદા છે એ પણ ના ભૂલી જવી જોઈએ ને
હમ્મ સાચી વાત છે હવે એ તો મ બલ વિચારો તો
હમ્મ
દિવાળી અમારા ઘરે આવ જો આપડે બધા નાસ્તો વાસ્તો કરીશું
હા પાકુ આવીઈશું તમે પણ આવજો અમારા ઘરે બેસતા વર્ષ ના દિવસે
હમ્મ તમે તમારા ફ્રેન્ડ્સ સાથે જાઓ કે પછી તમારા ફેમિલી વાળા જોડે જાઓ છો
ના ના પેલા તો ફેમિલી જ આવે ને પેલા ફેમિલી જોડે પછી આપડે બીજે બધે જવાનું
હ સાચી વાત છે હ એ તો સાચી જ વાત છે
જે નજીક ના ફ્રેન્ડ્સ છે પેલા ફેમિલી ને બધે મંદિરે જઈએ કવાનું પછી બધાને મળવાનું પછી આપડે સાંજે ટાઈમ સેટ થાય તો પછી આપણેે જવાનું બધા ફ્રેન્ડસ જોડે
હા મને તો આ વખતે છે ને એક દિવાળી ના દિવસો છે ને મોટી રંગોળી બનાવી છે મારા ઘરે
હમ્મ
બઉ છે આમ જેવી અને શું કેવા આર્ટિફિશયલ હોય ને એ રીતે તમને હમ્મ આવડે છે રંગોળી બનાવ
મને છે પણ ખાસા ટાઈમથી મેં કરી નથી એટલે હવે થોડી હેબિટ છૂટી ગઈ છે પણ ટ્રાય કરીશ આ વખતે કે હું બી સારી એવી રંગોળી બનાવું તમે મને ફોટો મોકલશો કે તમે કેવી બનાવો છો
હ હા ના ના હું તમને મોકલીશ મરે એક વિચાર છે કે મારે એ રીતે જ બનાવી છે રંગોળી
સારું ચલો
હમ હ હા ચાલો મારે ભી બહાર જવું છે મળ્યા બાય ટેક કેર
બાય ટેક કેર